હ હા બોલો.
શું ચાલે શાંતિ હારું.
બસ શાંતિ
વરસાદ બરસાદ પડેક નહી.
વરસાદ અહિયાં આજે ચાર દિવસથી નહી આવ્યો વરસાદ તો.
અમારે એવું જ છે બકા ગરમી લાગે છે વરસાદ પડતો નહી હમ્મ.
ક્યાં કર તમે કઈ ના છો
અમે તો અહી આપડે આ બાજુ ભરૂચ જ
ભરૂચ ના છો એમ ભરૂચ વરસાદ નહી
નહી ભરૂચ વરસાદ
બરાબર અમે નડિયાદ ના જ છે અમારા નડિયાદ પર પણ વરસાદ નહી હલો.
હલ્લો.
હા બોલો બોલો
ચોમાસું પતવા આવું પણ લાગતું જ નહીિ ચોમાસું પતવાય્યું વરસાદ જ નહીિ.
ના ના હજુ તો ચોમાસું બી ચાલુ રહે તેથી પચવાનું હજુ તો ખેતી નહી કરી બધા.
પણ જોવાના આવી શરૂઆત આપું જોઈએ આવી.
ના ના આવશે આવશે આવશે વરસાદ પડશે તો એવો પડશેને તો બધું તનાય જશે.
હા અંબાલા લગાહી કરસ પણ શું ક શો રાગ નહી આવતો.
આચ્છાલા લડાાણ કશું ચાલતું નહી મેં સય. મેઘરાજ એમનાથી હવે નારાજ થઈ ગયા છે શું નહી માનતા એમનું.
એમનું કનેક્શન તૂટી ગયું એટલે.
હા.
હા હા.
એનું કનેક્શન તૂટી ગયું એટલે હવે બીજા કનેક્શન બીજું ફરજ મેઘરાજ.
હા બીજા ના આવશે અંબાલા. બીજા આગાહી કરશે.
બરાબર.
હ તો થોડું સારું લાગે ઠંડક થાય.
હા.
આ તો ઘર માં દિવાલો પણ તપી જાય ગરમ ગરમ થઇ જાય એટલી ગરમી છે.
મોટા પેલા ભમરા જેવા મચ્રા છે તલાવ જોડે છે ને તો.
ના હોય.
હા.
એવું છે.
બસકો ભરે ફૂલી નાખે.
તમાર તો સારું ડેન્જર કેવાય તો કે પછી રોગચાળો ફેલાય આ બધું.
હ અમારા અના. નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ કશું કરતા નહીિ.
એવું કશું નહી કરતા.
તો શું નઈ નડિયાદ ના રસ્તાય ખરાબ બધી ખરાબ.
હા હા અ મેજ. સમાચાર માં જોયેલું કે નડિયાદ નું પેલું મેન રસ્તો જ બહુ ખરાબ છે કે.
હા એ મેન રસ્તો બહ ખરાબ છે.
બહુ એક જ રોડ ચાલુ છે અને બનશે એવું કઈક છે ને ટ્રાફિક ટ્રાફિક. થ જાય છે સાચી વાત છે ઘર આવું જોઈએ. હમાં ભરૂચમાં તો ફૂલ મજા હશે.
બરાબર તમામે તો તં ધારાસભ્ય હાર હશેો ને.
હા અમારા એ મુકેશ ચૌધરી આારજ છે.
બરાબર હ હા.
પણ થોડુંક આામને અમુક વાર થોડોક ટકોર કરવી પડે. ચાવી હલવી પડે તો પાછા હેળે.
બરાબર.
હમ.
અમા તો અ પંકજ ભાઈ દેસાઈ કશું નહી સાંભળ તો.
એવું છે તો તમે જાાવ ફરિયાદ બરિયાદ કરવા.
ફરિયાદ તો કરી છે પણ હવે કરતા કઈ છે નહી તો પછી એ શું કરીશું.
અમારે તૂટી પડવાનું એમના ઘરમાં જ જય જયન.
અરે તઈ એમના સામે જ મળીને આવ્યા.
અચ્છા હલો.
તો એ બી એમને પેલા વાકડિયા વાર એમના જોડે ટ એમ ફરે્યા છે શું કરતા.
શું કરવાનું. સીય હોઈ હોય.
એમનું મોડુ ઓજું છે, સ્કોર્પિયો ગાડી એ. લ ફરે આપો દિવ, કશું કામ કરવું ના હોય.
સરકારના પેટ્રોલને પૈસા તો ખડી કરાયને.
હમ સરકાર ના પેટ્રોલ, પ લખડી જાય.
સ કરું કે નહી.
હવે શું કરવાનું ધારાસભ્ય છે તો હવે શું કરીશું. કશું મોને એવા નહી.
હમ હમ.
એના કરતા પેલો હજી ભડને લા્યા હોત તો કંઈક કર જ.
બરાબર, અને એક ના હટા નગપતિ ગરીક ફિક્સ થઈ ગયા.
એ પૈસા બની ગયા પૈસા સરકારને ખવડાવે એટલે સરકાર પંકજ ભાઈને જ લાવ.
હા હ બરાબર.
હમ. હાર્દીપભાઈ તો ભાઈ ચોખ્ખું ચોખ્ખું પંકજભાઈ માટે તો ધમધમાવે છે. સમાચાર.
હમ હમ.
તો હરે
બોલો બોલો.
હા એક ફોન આ આવી ગયે એટલે એવું કટ કર બોલા બોલાવે ત.
બાઈ બોલો તમે બોલો.
હા, હવ જમી તું.
હમ હમ. તમને મચરો નહીં ખેડતો?
ના મારે એવું તો શું નહ મચ્છર ની તકલીફ.
હ હા. બરાબર, બારું બાર સુું જ. આવશેને ઘરની બહાર, મચરા ના હોય તો.
ના હા ધાબા પર જ નઈને જવાનું આપડે તો.
બરાબર જવું જો એમને.
હમ ના દાબા પર ના મજાતો કરમાં પછી ચાલુ કરી મજાનું શાંતિ.
એ સી ચાલુ વગરે એ ન જ.
હસ તો ગરમી જ કેટલી છે.
હમ હમ, આમા ઘરે તો એ સી નહ.
હ બરાબર. બોલા, કઈ ના દમે દવા પર ઊંઘતા હસો ને?
હા અમે ધાબ પર સૂતા છે.
હમ તોર મંગાઈ જાય મસ્ત.
હમ નાઈ જાય અમે મચછરવાની બધ નઈ જાય ને પેલા મચ્રો ના કેળે.
પવન ભવન આવતો હશે સારું મજા આવતી હશે ને?
હા, સાંજ પડે બાર વાગ્યા પછી પવન ચાલુ થાય મસ્ત ઠંડો ઠંડો પવન આવે.
તમારે તો તલા આવ જોડે એટલે મસ્ત ઠંડો પવન આવતો હશે.
પણ આમા તલામમાં તો અ તલામ તો પેલી નકરી પેલી પાણીમાં વેલ થાય ને એ થઈ ગઈશ. એના માટે તો પેલા પંકજ ભાઈ ભાઈ એના મળવા ગયા હતા શું કરતા નહી.
તમે પંકજભાઈ ને રીમૂવ કર દો ત ભાઈ.
હમ.
કઈ કર્યું નથી ને કે? તમે કાલી ખાલી ગાડીઓ લઈને ફરીકું. રીલો બનાય ખાવું અને અમે આ કરીને અમે તે કર્યું..
અમે આ કરી લઈએ એમ પેલું કરીરી લઈએ ને આ કરી લએ કશું કરતા તો હે. પૈસા હોય એમના ખીચામ જાય સરકાર.
હમ પ્રજા ન તો વિચારતા જ નહીિ.
પછ એ તો એવું કે છે તોુંધામ પ્રજા
હા ના એ બ વૃક્ષો વા પાછ.
બોલો, બોલો, બોલો, બોલો, બોલો.
હ બસ કઈ નઈ સુઈ રહ્યા છે તો ગાડા પડી રહ્યા.
હમમમ.
યું કઈ શું કરે. ના હજુ નોકરી નહીિ ચાલુ. ગેરેજજું હમ
હમ, હમ બરાબર
હમ બોલો શું છેા તમારે નોકરી બોકરી કરીરી.
હ અમે નોકરી નોકરી હજુ બાકી છે.
બાકીી છે એવું છે. બનવાનું સ્ટડી ચાલુ એમ તમારા હમ હમ. બરાબર તો એક બે વરસ લાગશે હજ.
હ દસ માગસ છોરા.
અચ્જા એવ. હા સરરા સરે. હા, હા, હ આ ટાઈમ થઈ ગયો આપણો આટલા વાગે અમે તો ફ્રે જઈ આવી છું. સાડા દસ થયા ને હમ બરાબર અમારે આવવાનુંને અડિયાદ હા કારિયાની આપ માટે આવવાનું છે અમારે. અમારે આવવાનું છે એમ. હમમમ હા આવવાનું છે એક જઈએ હવે ક્યારે અવાય છે.
હમ ઓફિસ માટે આવું પસું.
હમમમ હમ
હમ, હમ બોલો બોલો.
અ વાત કરીએ ફોન કરી.
હમમમ હમ
બીજા તમારા ફ્રેન્ડો હશે ને પીજા તમારા હશેને
હા, હા ખરા સા
બરાબર છે. સારુ, સારુ કહેવાય
હમ હા
હમ, હમ તમારા કેટલા ટાસ્ક થયા.
અમારે આ છેલ્લો હતો એ પતિ ગયો. અને તમારો કોલ આવ્યો મેં કીધું બાકી એમને કોલ કરી લઇએ બાકી હોય તો પૂરુ થઈ જાય. હમ
સારુ મારે પણ આમ લાસ્ટ જ છે
બરાબર લાસ્ટ જ છે એમને.
હવે બીજા આગળ આવશે એમ કરીશું.
હ હ કારબાર કરશુ
હ
કાલે કરીશુ.
હા એટલે આજે અત્યારે આ પછી છે તો બીજા પછી આવશે બીજે આગળ કાલે જ કરીશુ શાંતિ
બરાબર છે.
હમ આજે તો આ લાસ્ટ છે પછ પછી બીજા કાલે આધો નહી હમ બોલો
બોલો બોલો ના ના અમારે તો રા ફ્રી ટાઇમ ચાર વાગે હમ આયા અમાર જીએફને વાત કરવી પડે ને
પણ આટલું બધુ ના થાયને સવારે સવાર
હ સવારે ચાર વાગે ઊંઘી પણ ત છ વાગે ઉઠી જઈએ.
એ બે કલાક
હમ હમણા કઈ એવું ઊંઘવાની પડી નઈ
સારુ કેવાય ને એ કેટલા વાગે ઊઠો તમે
એ તય અગારે એ સાડા નવ આઠ વાગે ઉઠી જાય.
ચાર વાગે ઊઠે ને આઠ વાગે
હમ
હ તમે છ વાગે ઉઠી જાઓ છ વાગે ઉઠીને
અમે ભગવાન ની સેવા કરીએ ને
હ હ કરીએ
કાઈ નહી પછી તો
ઘરે આઈ બીજુ શું કરવાનું ચા નાસ્તા કરીન
ચા નાસ્તો કરીને થોડી વાર સ્ટડી કરવાની સ્ટડી કરીને ફરવા જઈએ ફરવા જઈએ એ બધું કરી પછી એને લઈ ફરવા જઈએ.
હ હ
બોલો
બરાબર છે સા સા સારું કેવાય હું ભરૂચ બાજુ લઈને આવોતો કોઈ
ચાલ ભાઈ તો મલીએ
હમ હવે સુઈ જાઈશુંને